ઓ
હલો. હા, જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
બસ મજા હન. તમારો અવાજ એકદમ આમ ઊંડો-ઊંડો આવે છે.
ઓકે, એક જ મીનીટ. હેલો.
હા આવે છે આવે છે હા પણ એકદમ આમ કેવું કે થોડો દૂર થી આવતો હોય ને એવું લાગે છે.
જે બો એવું થાય છે નેટવર્ક પ્રોબ્લેમ છે થોડો
હા હ હા હા. હમ.
હા થોડોક બહુ ઓછો આવે છે જરાક મોટે થી બોલ. હલો. હલો. નથી આવતો હા અવાજ.
હે સુ
હલો અવાજ નથી આવતો. હા આવે છે આવે છે હા હા પણ થોડું મોટે થી બોલ કારણ કે બહ સ્લો આવે છે.
હા હા.
હા.
હા તમારું શું કેવું છે મોબાઈલ ફ
હલો.
હલો આવે છે અવાજ.
હા હવે આવે છે જો બરાબર હા
હમ તમારેરું શું કેવું. છે કનેશણકારક છે.
હ આમ જોઈએ તો ફાયદાકારક પણ છે. અને થોડું નુકસાનકારક પણ છે. હ ક્યારેક ક્યારેક એવું લાગે કે મો મોબાઈલ અ વગેરે અત્યારે શું દુનિયા જ નથી. કેમ કે મોબાઈલથી ઘણા બધા ફાયદા છે કે આપણે બધા દૂરના લોકો સાથે આપણે વાત કરી શકીએ છીએ એમને વિડીયો કોલ કરીને એમને જોઈ પણ શકીએ છીએ આજે દુનિયાના કોઈ પણ ખૂણામાં આપડે કોઈ સગાવાલા કે કોઈ એવું રેતા હોય તો આપણે એને વિડીયો કોલ કરીને એ આપણા ઘરે બેઠા બેઠા જોઈ શકીએ
અને અ એ ઉપરાંત કેવું કે મોબાઈલ છે તો એનાથી આપણે ઘરેથી જ આપણે શોપિંગ પણ કરી શકીએ છીએ અ ત્યાં જે
હા આપડે મોબ બાઈલ ના ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ ઓનલાઈન શોપિંગ કરવા માટે પછી આપણે કોઈ બી જગ્યાએ બહાર જતા હોય તો રસ્તો શોધવા માટે જી એસનો ઉપયોગ કરી શકીએ છીએ કે આપણેે બીજ ગમે ત્યારે દૂર ના શું કેવાય આપડાથી દૂર રેતા આપડા પરિવારના સભ્યો સાથે વિડીયો કોલિંગ ઓડિયો કોલિંગ કે મેસેજ કે એસએમએસ દ્વારા વાત કરી શકીએ છીએ
હમ હા અને આ કેવું કે ક્યારે આપણને ઘણી વખત કોઈ વસ્તુ ન મળતી હોય તો આપણે ઓનલાઈન સર્ચ કરી શકીએ કે હા હોસ્પિટલ છે તો આપણને ખબર નથી કે ક્યાં છે તો કઈ જગ્યાએ છે આપણા સિટીમાં અથવા તો બીજા સિટીમાં અને સેના માટે છે શું એ ઉપરાંત આપણેે બધી જ વસ્તુ કઈ પણ એવું લાગે તો આપણે સર્ચ કરીને આપણે જાણી શકીએ છીએ આસાનીથી
સાચી વાત છે આપડે ગમે આ સા ખુબ આસાની અને ખુબ ઝડપથી આપણે ગમે તે વસ્તુ સર્ચ કરીને શોધી શકીએ છીએ અને તેના વિશે પૂરતી માહિતી મેળવી શકીએ છીએ
હા અને એનાથી આપણને એન્જોય પણ કરી શકીએ છીએ થોડુંક કે ચાલો ફોટા ગમે ત્યાં આપડે ક્યાંય અ પ્રસંગમાં ગયા હોય કે સારા એવા તૈયાર થયા હોય કે ફરવા ગયા હોય તો આપણે ફોટોગ્રાફી કરીએ છીએ વિડીયો ઉતારીએ છીએ એટલે એ બધું આપણે મેમરી પણ સાચવી શકીએ છીએ પછી આપણે પાછા આપડે ક્યારેક એ બધું જોવું હોય યાદ કરીને તો એ મોબાઈલ માંથી આપણે જોઈ શકીએ છીએ જો મોબાઈલ ના ક શક્ય જ નતું પેલા આપણને ઘણી એવી યાદી હતી પણ ત મોબાઈલ નતા તો આપડે કઈ એને સાચવી શકતા નહતા
હમ હા સાચી વાત છે અત્યારે તો મોબાઈલ દ્વારા આપડે ગમે ત્યાં બહાર ગયા હોય કે આપણા ફેમિલી સાથે ફરવા ગયા હોય કે કોઈ પ્રસંગ માં ગયા હોય આપડણે તેમની સાથે ફોટો પાડી શકીએ છીએ વિડીયો શૂટિંગ કરી શકીએ છએ છે એક એવી સારી યાદો અને સારી પળોને આપણે મોબાઈલ ફોનમાં કેદ કરી રાકીયે છે કે જે આપણે લાઈફ ટાઈમ માટે યાદ રાખ યાદ રાખી શકીયે એ કે જયારે યાદ આવે ત્યારે પળો ને આપણે જોઈ શકીએ છીએ
હમ અને એના એમાંથી આપડે બધું એ પણ જોઈ શકે કે શોપિંગ કરવું હોય તો ભાઈ આપણને જે જે વસ્તુની શોપિંગ કરવી કપડા છે તો આપણને ન ખ્યાલ આવતો હોય તો આપણે એમાં સર્ચ કરીને જોઈએ કે ભાઈ આપ આપણે આ કેવું કે ફંક્શન માટે આવા કપડા જોઈએ છે તો એની માહિતી આપે છે આપણને ન ખબર હોય કે કેવા કપડા પહેરવા છે પહેરવા આ ફંક્શનમાં તો એ ન ખબર પડતી હોય તો એ પણ આપણને જણાવે છે અને તુંરત તરત જ મળી પણ જાય છે પેલા તો કેવું હતું કે આપણે અ દુકાને દુકાને જઈને ફરી ફરીને બધું જોઈ જોઈને પછી આપડે લેવા પડતા હતા જયારે આ બધું ઓનલાઈન સરસથી આપને મળી જાય.
હા હા સાચી વાત છે અત્યારે ઓનલાઈન શોપિંગ કરવી ભી કેટલી સહેલી થઈ ગઈ છે કે આપેડે સમય નો ભી સદઉપયોગ થાય છે સમય બચે છે અને આપડે ઘરે બેઠા ઓનલાઈન આપડે જે વસ્તુ જોતી હોય તે એની શોપિંગ કરી શકીએ છીએ અને અત્યારે તો આપડે કોઈ પણને અ શું કહેવાય મની ટ્રાન્સફર કરવા હોય કે પૈસાની કોઈ અર્જન્ટ જરૂર હોય છે તો એક યુઝ એક ખાલી મોબાઈલ ફોન દ્વારા જ આપણે ફોન શું કેહેવાય અ પૈસા ટ્રાન્સફર કરી હગે વ્યક્તિની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ આપણે ખુબ સર સર સરસ રીતે
હા એ તો એકદમ સરસ વિદ્યાર્થીઓ ભણતા હોય તો એની આપડે બાર કોલેજમાં હોય તો જો એ અ હોસ્ટેલ માં રેતા હોય અથવા તો પીજી માં રેતા હોય તો એ લોકોને સાચવવાની કે આપણે કે પૈસા લઈ જવાની કોઈ મગજ મારી નથી આપણે આપણા ઘરેથી જ ડાયરેક્ટ એ ફીસ ચૂકવી દઈએ સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય તો એ ફીસ ચૂકવી દઈએ ઇલેક્ટ્રિસિટી નું બિલ ભરી દઈએ છીએ ગેસ બિલ ભરી દઈએ છીએ
અને એ ઉપરાંત આ જે વેરો આવે છે તે એ બધું આપડે ઘર બેઠા બધું ઓનલાઈન પેમેન્ટ થઈ જાય છે અને આ કોઈ પણ આપ આપડે ઘરમાં કોઈ વસ્તુ હોય એને આપણે અ એમનેમ કોયને પણ ઓનલાઈન કરવું હોય તરત જ ઓનલાઈન થઈ જાય છે અને પૈસા ભેગા ફેરવા પણ નથી પડતા માર્ક માર્કેટ મા પણ હવે તો બધા અ ફેરિયાઓ છે. એ પણ પેલું રાખે જ છે ઓનલાઈન મની ટ્રાન્સફરનું આપણને બવ ઈઝી ને સરળ પડી રે છે પેલા છુટ્ટા ની ને એવી બધી મગજ મારી થતી તી પન હવે જો ઓનલાઈન આપણે પેમેન્ટ કરી દઈએ તો એમાં છૂટા પૈસાની કે કોઈ મગજમારી થતી નથી
સાચી વાત છે અને આપડે પૈસા નું જોખમ સાચવવું ભેગું નથી પણ આપણે ગમે ત્યાં બારે ફરવા ગયા હોય કે બીજા દેશમાં ગયા હોય તો અત્યારે ત્યારે આપણે કેશ કે એવું કઈ લઈ જવું નથી પડતું આઇવા ઓનલાઈન પેમેન્ટ થી જ આપડે બધા પેમેન્ટ ભરી શકીએ છીએ આરામથી શોપિંગ કરી શકીએ છીએ,
હમ એટલે આપણને બવ ઈઝી સરળ થઈ ગય છે. પણ એની સામે આપણે જોઈએ તો થોડા જે ફાયદા પણ છે એના કે જો એનો પેલો ખરાબ રીતે ઉપયોગ કરવામાં આવે. તો આપણે સ્ટુડન્ટ્સ છે તો એ વધારે પડતો જો એનો ઉપયોગ કરે તો એને ભણવામાં ધ્યાન નથી રેતું. અને મોબાઈલ જ જોવા રીએ એને લીધે એને શું થાય આંખોમાં અ ચશ્મા આવી જાય અને કાનમાં બેરાસ આવી જાય. અને અ લેસન કરવાની કે સ્કૂલ જાવાની કે એને વધારે એ એ જાવા નહીં કરે અને પોતે શું કરશે કે મોબાઈલ જ જોયા કરશે તો એનો ગેરફાયદો પણ છે.
હા સાચી વાત છે જે મોબાઈલ ના ફાયદા છે એમના ગેરફાયદા બી છેે. જેમ આપડે વધુ પડતો જો મોબાઈલ નો ઉપયોગ કરીએ તો આપણી આંખોને નુકસાન થાય છે. અને નાના બાળકો હોય તો તેને તો માનસિક અસર ભી થઈ શકે છે. અને એક ધારો મોબાઈલ આપણેે અ જોવાથી આપડી ગરદનમા દુખાવો થાય છે. હાથ અ રીલ સ્ક્રોલ કરતા હોય તો હાથમાં ભી પેઇન થાય છે તો એ મોબાઈલ ના દુરુપયોગ બી છે.
હા અને અત્યારે હવે શું થાય છે ઘણી વખત અ આ પેલું સ્કેમ થાય છે તો એ લોકો શું કરે આપ આપણા એકાઉન્ટમા જે પૈસા હોય તો એ ગમે તે રીતે મોબાઈલથી કે ઓટીપી થી કે ગમે તે કરીને આપણા એકાઉન્ટને ખાલી કરી નાખે છે. તો આ જે સાયબર ફ અ જે ફ્રોડ થાય છે એ થઈ શકે. કે. અને ક્યારેક ક્યારેક કેવું કે આપડણે અ પેલું જે ફટાફટ કેસ થી જે કામ કરતા હતા એને બદ લે આ ઓનલાઈન વાળુ ક્યારેક જો સર્વર ડાઉન હોય કે ક્યારેક બહુ નેટવર્ક નો હોય તો ત્યારે મુશ્કેલી પણ પડે છે.
નેટવર્ક ના હિસાબે ક્યારેક ફોનમાં મુશ્કેલીઓ નો સામનો ભી કરવો પડે. અછા આપડે નેટવર્ક વગર તો મોબાઇલ કઈ કશુ કામનો જ નથી.
હા ક્યારેક જો લાાઈટ જાય અને પછી આપડે વાઈફાઈ ને બધુ બંધ થઈ જાય. તો બહુ અન મુશ્કેલી પડે કે ભાઈ આપણું કઈ કામ બધા અટકી જાય છે. અને હ અને ઘણી વખત આપણા અ ફોનનો કોઈ લોકો મિસયુઝ પણ કરી શકે છે આપણેે જે એમાં આપણા ફોટાઓને અપલોડ કરતા હોય છે તો એનો ઘણી વખત કોઈ લોકો ગેર ફાયદો ઉઠાવતા હોય છે તો એવું પણ બની શકે છે.
હા સાચી વાત છે. સારું ચાલો આપડે ખુબ સારી વાત કરી મોબાઈલ ના વિષય ઉપર. આપડે ફરી
હા હા. જય શ્રી કૃષ્ણ હા હા.
હા.